હ.
હા આવે છે ને બોલું ને.
હલો મને તમારી ક્લિયર અવાજ નથી આવતી. હલોો થોડો વોલ્યુમ વધારજો ને.
એક સેકન્ડ ના આમળખોડું હવે આવે છે.
હા.
હા હા બોલો ને.
કેમ છો તમે.
હેલો અરે મજામાં બોલો ને તમે.
હા તો આજે આપડે હા તો આજે આપડે વરસાદ ના ટોપિક પર વાતો કરીએ.
હા બરાબર.
હા તો હમણાં ચોમાસાની સિઝન ચાલે છે તો આપડે જોવે છે કે વરસાદ બહુ વધારે આવે છે.
હા.
અને એના લીધે હાલ જંગલોમાં બહ હરિયાળી છવાઈ જાય છે ગામડાઓમાં જે વૃક્ષો છે લીલાજલ થઈ જાય છે.
હમ.
અને બધું વરસાદ વાળું વાતાવરણ ના લીધે ઠંડીનું વાતાવરણ પણ થોડુંક
હા ઈ તો બરાબર છે ઈ તો બરાબર છે પણ પાણી ભરાઈ જાય છે આટલી બીમારીઓ થાય છે માખીઓ થાય છે એથી કેટલી બધી લોકોનું અ બીમાર પડે છે. તમે ઈ પણ જોુવઓ એ ટોપિક પણ જુવ
હા તમે બરાબર કીધું કે બીમારીઓ થાય છે આજુ બાજુ બધું જીવ જંતુઓ નીકળી આવે છે. તો આપણેે એનાથી સાવધાની રાખવા માટે પણ કઈક ઉપાય રાખવો જોઈએ તો. આપણે ક એવુ વરસાદના વાતાવરણમાં બહાર જતા હોય તો રસ્તા ઉપર ખાડાઓ હોય એ જોવાના આજુબાજુ જોવાના અને આપડે
હા અગર આપણા થી થતા હોય. તો એના ખાડાઓ પૂરી દેવાના તાકી માખી મચ્છર તે બુધું ના થાય ડેન્ગુ વેન્ગુ ના ફેલાય. હા બરાબર.
હા તમારી વાત બરાબર છે અને બીજ વાળી વસ્તુઓ થી થોડું દૂર રહેવાનું જે કે વીજ ના સ્તંભ છે તો કરંટ ના લાગે એટલે તેથી દૂર રહેવાનું.
હમ્મ
હમ્મ અને આપડે બીજું જોયએ છે કે ચોમાસામાં વરસાદના સિઝનમાં પક્ષીઓ મસ્ત કલરવ કરતા હોય છે. જેમ કે મોર છે પોતાનો પંખ ફેલાય નને નાસ્તો હોય છે.
તા હોય છે હા. પછી બીજા પક્ષીઓ પણ કેટલા ખુશ રહેેતા હોય હા. હા વરસાદ નો મોસમ બહુ જ મસ્ત હોય. બધાને ગમે એવો મોસમ હોય છે.
હા અને વરસાદનું પાણી આપણને મળવું એ પણ ખુબ જ મહત્વનું હો છે. તો સહેજ જો
આપડે સંગ્રહ કરવો જોઈએ બહુ જ સંગ્રહ કરવો જોઈએ.
હા તો અમારી વાત એકદમ બરાબર છે કે આપડણે સંગ્રહ કરવો જો ચોમાસાની સિઝનમાં જે પછી આપણે ઉનાળા માં આગળ જતા જો પાણીની અછત થતી હોય તો આપણેે એ પાણીનો ઉપયોગ કરી શકીએ.
કરી શકીએ હા.
હા અને હમણાં જોઈએ છે કે વરસાદ આવે છે તેથી જ આપણે ખેડૂતોને સહાય મળે છે. તે પોતાનો પાક ને પરિપક્વ બનાવે છે. પક્ષીઓને જંગલોમાં પાણી મળે છે અને નદી તળાવ સરોવર એ ભરાય રહી છે જે થી આપણને જરૂરત પ્રમાણે પાણી મળતું રહે છે.
હા અને પાણી તો ભાઈ જીવન જીવવા માટે ખુબ જ જરૂરી છે.
હા એજ પાણી વગર તો આપડું ચાલતું હમ્મ તમે બરાબર સાચું કીધું કે
હા જળ સિવાય બીજું કઈ ઓપ્શન નથી
હા બરાબર તમારી સાચ એકદમ તદ્દન સાચું કીધું છે અને છો વરસાદ આવતો એની સાથે પવન અને વીજ પણ પડતી હોય છે તો પવન આવતો હોય ત્યારે કેવું મસ્ત સુંદર દ્રશ્ય થઈ જતું હોય છે આ આકાશમાં કાળા વાદળો છવાઈ જતા હોય છે અને જયારે વીજળી પડતી હોય ત્યારે વાદળ કેટલા મસ્ત સુંદર રીતે ચમકી ઉઠતા હોય છે કેટલું સુંદર દ્રશ્ય જોવાવામાં લાગતું હોય છે કેટલાક લોકો એમનો ફોટો પાડે છે અને કેટલાક બારીઓથી મસ્ત આંખો બારી ખુલ્લી રાખીને વાત વાતાવરણ નુ એન્જોય કરતા હોય છે એ કેટલું સુંદર દ્રશ્ય જોવ મળે છે તો
એટલું મસ્ત દેખાય કે તમે વાત ના પૂછો બુ ખુબ જ અલગ જ દ્રશ્ય હોય, એને ઈ ચોમાસામાં જોવા જ મળે ને એના જેવું બીજું ક્યાંય ન મળે. જોવા જ ના મળે.
હા. એ તમે સાચી વાત કીધી. અરે આપ પણા ઈન્ડિયામાં તો વરસાદ નું વાતાવરણ સારું જ હોય છે. એના સિઝન પ્ર પ્માણે આવતું હોય છે, એ ઘણું સારું છે.
હમ્મ. બહુ જ મસ્ત હોય. વરસાદ નો સિઝન એટલે કંઈ ઘટે જ નહી આપડે એમ.
હા. તમે બરાબર, સાચું કીધું. હવે આપણે વિચાર કરીએ કે વસ સાદ નું પાણી કેટલું બધુ થોડું ચોમાસામાં વેસ્ટ જતું હોય છે, બધું એમ મ વહી લે જતું રહે છે. તો આપડે એનું હાર્વેસ્ટિંગનું પણ વિચારવું જોઈએ કે આપણે ટેરેસ નું પાણી નું સંગ્રહ કરી રાખવું જોઈને, ટાંકીની અંદર એવું
બનાવવા જોઈએ, તળાવ બનાવવા જોઈએ, જેથી પાણી એમાં સંગ્રહ થાય. આગળ જન આપણને જ ઉપયોગી થાય.
હા તમે સાચું કીધું. એ ખુબ જ મહત્વનું છે કે આ પાણી નું સંગ્રહ કરવું એ બહું મોટી વસ્તુ છે. કે જેથી પછી આપણને ઉપયોગી થાય.
હમ્મ.
અને ચોમાસામાં કેવું મસ્ત વાતાવરણ હોય છે. અને ચોમાસામાં ચોમાસું ઉપર કેટલાક શાળા સ્કૂલો, કોલેજોમાં નિબંધો લખાવતા હોય છે.
ખે છે.
એટલી શાયરી થતી હોય, હા. તો એ પણ કેટલી સાંભળવામાં સુંદર અને મનને એ ગમતી હોય એવું થાય છે. મનને હડકું કરી દે છે.
અને ચોમાસામાં તો બધું સુકેલુંએક નવું ખીલે, આખું લીલોતરી છવાય. બીજા ખેતીઓ થાય, ચોખા વાવેન ને બધું વાવે, ને વરસાદના સિઝન માં જ કંઈક અલગ મજા આવે. વરસાદ પડે. એના લીધ ની સાથે-સાથે પૂર પણ આવે ઘણી વખત. લોકોનું કેટલું નુકસાન થતું હોય છે.
હા. તમે સાચી વાત કીધી કે વ ચોમાસામાં શું વરસાદ જયારે વધારે આવે છે ને બે-તણ દિવસ માટે તો ત્યારે નદીઓ ભરાઈ જતી હોય. ઘણીક વખત પૂર આવતો હોય છે, તો કેટલાક લોકો ના ઘરોમાં પાણી વહી જતું હોય, એ નુ અનાજ બગડી જતું હોય, એનું રહેઠેણનું એ બગડી જતું હોય. તો કે, તો ત્યારે કે બધા લોકો એ એમને પસી મદદ કરતા હોય છે. તો આપડે પણ એવી મદદ ને એવી કરવી જોઈએ.
આપડાથી જેટલું થાય આપડે પણ એનું એ લોકોને આપવું જોઈએ, ખાવાનું ના હોય એ લોકો પાસે તો આપડે એનું જમાડવું જોઈએ. બીજી વસ્તુઓ ના હોય તો આપડે એને આપવી જોઈએ. તેથી લોકો પોતાનું જીવન પણ એક જલાવી શકે. નાના-નાના આપડે જે-જે આપણાથી જેટલું થાય, આપણે એને એટલું આપવાનું. કારણ કે પાણીમાં તો વરસાદના ચોમાસા માંથી લોકોને બધું જતું રયું હોય. એટલે આપણા થી થાય એટલું કરવાનું એમ.
હા. તમે સાચું કીધું કે બધ ધાની જરૂરતમંદોની મદદ કરવી જોઈએ. જેથી એમને થોડી રાહત મળે.
હમ્મ.
હા. અને ચોમાસામાં આપડે જોઈએ તો ઠંડુ પવન જે. મસ્ત આવતો હોય છે એમાં કેટલું આનંદ મળતું હોય છે.
હા એ એની મજા કઈક અલગ જ હોય છે. કોઈ માણસ આ મેન્ટલી. સારું ના આવે પણ તો એવા મોસમમાં રહેતા હોય નેચર. કઈ પણ વસ્તુ સુધારી શકતા હોય કોઈ બી વસ્તુ ને હીલ. શકતી હોય છે અને એવો નેછર ચોમાસા સિવાય ક્યાંય ના મળે.
હા તમે સાચું કીધું આ ને. ચોમાસા આ વરસાદના વાતાવરણમાં કેટલાક લોકોને. પુસ્તકો પણ વાંચવાનું જોઈતું હોય છે. જે લોકો પુસ્તકો વાચતા હોય છે સુંદર સુંદર.
છે વરસાદના મોસમમાં.
હા અને. આવા વરસાદમાં થોડો થોડો આવતા એ ઠંડુ વાતાવરણ હોય તો એમાં ગુજરાતીઓ શું. મસ્ત તો ગરમ ગરમ. ચાય પીતા હોય છે ખોરાક માં લોકો હા. ભજીયા ગાઠિયા. એવું બધું ગરમ વસ્તુ એ બનાવી ખાતા હોય.
માં જારે નાના છોકરાઓ રમતા હોય પલરતા હોય સાયકલ ચલાવતા હોય. એ નજારો પણ કઈક અલગ જ કેહેવાય.
હા તમે બ સાચું કીધું અને ચોમાસામાં જયારે. પાણી વધારે આવી જતું હોય રસ્તા ઉપર તો પણ ત્યારે ટ્રાફિક જામ પણ. થતું હોય છે તો આપડે એનું પણ ધ્યાન રાખ. જોએ કે પાણી રસ્તા ઉપર ના આવે એની માટે. ગટરોની સુ વ્યવસ્થા કરવી જોઈએ અને. એવું બધું કરવું જોઈએ અને વરસાદ આવતો હોય ત્યારે શું અમુક એરિયાઓમાં વીજ. જતી રહે છે. તો એ લોકો પેલાથી પણ બ્રોડકાસ્ટિંગ કરતા હોય છે કે આ. ટાઈમ આટલા સુધીમાં વરસાદ ના કારણે લાઈટો જશે. તો આપણે મોબાઈલ ચાર્જિંગ કરી રાખવાનું બેટરીને બધી. પેલા થી ચાર્જિંગ કરીને રાખવાનું જેથી.
હા ખબર પડી જાય હા હા. આપડે પેલા થી જ સાવધાન રહી જઈએ જેથી આપને આગળ જઈને તકલીફ ના પડે આપણે પોતાની. જરૂરી વસ્તુઓ પોતેય રાખી શકીએ તાકી એવા. સિચ્યુએશન્સ માં આપણે એને હેન્ડલ કરી શકતા હોઈએ.
હા તમે સાચું કીધું અને જયારે. પવન ને એવું વધારે આવતું હોય છે. ત્યારે આપડે થોડું બહાર જવાનું ટાળવું જોઈએ જેથી ખૂબ મોટા વૃક્ષો ને એવા.
હમ ના પડે આપણા વાહનોને પણ નુકસાન ના થાય. આપડે પણ સેફ રહીએ બીજા પણ સેફ રે.
હા તમે બરાબર કીધું અને જો વરસાદના સિઝનમાં તમે ગાડીઓ ચલાવતા હોય. તો થોડું સ્લો ગાડી ચલાવી જોઈએ. જેથી કોઈ અકસ્માત ના થાય.
બચી જાય માણસ.
હા તમે સાચું કીધું.
હમ.
અને પાણી ભરેલા રસ્તાઓ પર ઉતાવળ ના કરવી જોઈએ આપણે નિરાંત. થી વિચારતા વિચાર આમ જોતા જોતા સારી રીતે આરામ થી જવું. જોઈએ કોઈ ઉતાવળ ના કરવી જોઈએ.
કરવી જોઈએ હા.
હા તો આજે આપણેે ખુબ જ સરસ વાત કરી કે આ વરસાદમાં ટાઈમ આપડે આ બધી પાણી ન હા તો ધ્યાન રાખ બજ તો હવે આપણેે આ વાર્તા અહ. હા આપડે આ વાત અહી જ હવે ખતમ કરીએ તો તમારા આની માટે ખુબ ખુબ આભાર.
હમ થેન્ક યુ થેન્કયુ.
સેકયુ
હમ